હા બોલો કેમ સો મજામાં?
બસ મજામાં. તમે કહો.
બસ શાંતિ ચાલે છે જો. તમારે તો કેવું ચાલે શાંતિ તમારે બાકી?
બસ શાંતિ ચાલે છે અત્યારે તો છોકરી આવી.
હે?
તમને ખબર છે કે મારા બેનને છોકરી આવી?
ના મને નથી ખબર કોંગ્રેચ્યુલેશનસ આ અવાજ બહુ આવે છે પાછળ તમારા.
હા અવાજ આવે છે બે મિનિટ તમે આપ. હા બોલો હવે આવે છે અવાજ?
ના હવે નથી આવતો બોલો હવે શું કહો છો તમે કેવું ચાલત છોકરી આઈ તો તમારે કેવી તબિયત? છોકરીની અને મમ્મીની બને ની.
એકદમ સરસ છે.
સારું કેવાય ને આ તો. અત્યારે હવે એવું કંઈ છોકરા છોકરી જેવું કઈ અત્યારે રહ્યું નથી જો. અત્યારે બંને એ સરખા જ ગણાય છે સાચી વાત ને?
હા એકદમ સાચી વાત. આ આજના સમયમાં ઘણી પ્રગતિ થઈ ગઈ છે છતાં હજુ પણ ઘણી જગા ભેદભાવ જોવા મળે છે સૌથી પેહલા તો સમજીએ કે ભેદભાવ એટલે શું કે જે માત્ર કોઈ છોક છોકરા છોકરો છે કે છોકરી. છોકરી છે તેના આધારે અલગ વર્તન કરવામાં આવે છે અલગ તક આપવામાં છે અથવા અલગ નિયમો બનાવવામાં આવે છે. જેમ કે તમે જુવો તો કે અમુક વસ્તુ અત્યારે પે-પહેલા એવું કહેવામાં આવતું હતું કેજ પાયલોટ પાયલોટ લઈ લો તો અમે તો પાયલોટ તો કે છોકરો જ હોય કેમ છોકરી ના હોય પાયલોટ?
ના ના સાચી વાત છે હો. કેમ ના હોય.
હા એમાં ઘણો પછી પહેલાના જમાનામાં તમે જોજો કે ક્રિકેટ રમે તો કે છોકરા રમી શક કે અત્યારે તમે જુઓ તો છોકરીઓની અલગ ક્રિકેટ બ ક્રિકેટ ટીમ બની છે ને અલગ મેચ ચાલુ થઈ
સાચી વાત હે છોક કરીઓ પણ અત્યારે આમ કેવાય ને કે ઘણી આગળ નીકળી ગઈ છે બધામાં. જેમ કે અત્યારે તમે જોશો તો આપડે આ સાયન્સમાં જેમ કે અત્યારે બધા રોકેટ આપણે ચા ચાંદ્ર પર આપડે મૂન પર આપડે રોકેટ મોકલ્યું ત્યાં પણ અત્યાર છોકરીઓ ઘણું ઘણી આગળ ત્યાં પણ લેડીઝ હતી ત્યાં પણ મિશન ચલાવનાર એક લેડીઝ હ તે મિશન મંગલ જે આપણે મંગળ ગ્રહ પર આપણું રોકેટ મોકલ્યું એ પણ સેટેલાઈટ મોકલવી એ પણ છોકરી જ હતી ને મિશન ચલાવનારી?
હા એ પણ છોકરી જ હતી એટલે તો કહેવામાં આવે છે કે અત્યારે છોકરો અને છોકરી એક સમાન છે. અહ કોઈ એવું કે કે તમને તો બસ તમારા ઘરમાં છોકરીઓ છે. પણ કોઈ એવું નથી સમજી હકતું કે છોકરો તમને ઘડપણમાં ઘડા ઘરમાં મૂકી જશે. પણ છોકરી હશે તો માને કે બાપા ને કશું પેલું થયું હશે પેલી દોડીને એજ આવશે. કે મારી મમ્મી
સાચી વાત છે તો. સાચી વાત છે તમારી મને કેહેવાય ને કે છોકરો ને જેટલી આપડી માતા પિતા ની ચિંતા ના હોય ને તેના કરતા વધારે માતા માતા પિતા ની ચિંતામાં દીકરીને હોય છે જેમ કે કોઈ છોકરો હોય તો એની વાઇફ આવશે એટલે એ એના વાઈફ પાછળમ કેવાય કે એની વાઈફ પાછરા સમય આપ પશે તેને માતા પિતા માટે સમય નહીં મળે. પણ એ જગ્યાએ જો કોઈ છોકરી હશે તો તે સમય કાઢીને પણ ઘેર માતા પિતાને મળવા આવશે અને ત્યાં માં તા પિતા જો રહેવું ખુબ ગમશે કેમ કે એને ખબર છે કે માતા પિતા એ અઢાર વર્ષ જયારે ન હોય મેરેજ થઈ જાય પછી માતા પિતાને છોડીને એને જવું પડે છે બરોબર. તો એના માતા પિતાની કિંમત શું છે એને ખબર પડે છે કે ભાઈ એના માતા પિતા હોય જિંદગીમાં ત્યાં સુધી જિંદગી જીવવાની મજા આવેય છે. પછી અહ જવાબદારીઓને લીધે અહ જિંદગીમાં માતા પિતા ન જ જ્યા માતા પિતા ના હોય તો શું થાય તે મારાથી વધારે કોઈ જાણ નથી શકતું કેમ કે હું પણ એક મારા પણ પપ્પા નથી બરોબર છે તો સારું છે કે ભઈ કોઈ છોકરી ના જો છોકરીને, સૌથી વધારે દીકરીને, સૌથી વધારે પ્રેમ કરતા હોય ને, તેના પપ્પા હોય છે.
હા, એકદમ સાચી વાત કહી અ- અ અમુક, અ શિક્ષણની વાત કરીએ તો- ગ પહેલા- ઘણા વિસ્તારોમાં, છોકરાઓ આવતા હતા. આજે, સ્થિતિ ઘણી સુધરી ગઈ છે. ઘણી છોકરીઓ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક- મે કીધું એમ પાયલોટ- -અધિકારીઓ અને ઉદ્યોગ- ઉદ્યોગ સાહસિક બની ગઈ છે. અત્યારે તમે જુઓ- -જે રીતે તમે છોકરાઓને છોકરાને શિક્ષણ આપો છો, એના કરતા- -વધારે તો છોકરીને શિક્ષણ- આ શિક્ષણ છોકરીને ઓછું આપવા છતાં બી- છોકરી તમે જો જો, ઘરની છોકરી હોશિયાર હશે. છોકરો અને છોકરી એક ઘરમાં- -તો છોકરો ડફોળ હશે ભણવામાં- કરશે ભણીને તો છતાં કેટલાક- લોકો, હજુ કહે છે કે છોકરીઓ- છોકરીઓ, ઘરનું કામ જ કરો છોકરીઓએ ઘરનું કામ જ કરવું જોઈએ, પણ એ વસ્તુ ખોટી છે. કે આજની, અત્યારની છોકરીઓ તો! -ચાંંદ સુધી બી પહોંચી ને પાછી આવે છે.
ના, ના, વાત સાચી છે. અરે, છોકરી છોકરામાં મતભેદ પેલા ઘણો હતો. કે પેલા કે ને કે, છોકરી આવે ને તો- અ કેતા નઈ અત્યારે, છોકરો આવે ને તો બધા પેંડા વેચે અને છોકરી આવે ને- તો, જલેબી વેચે બધા એવું કહે છે. પણ, હું તો માનું કે, છોકરો આવે કે છોકરી, આપણે પેંડા જ ના વેચીએ જલેબી શું કામ વેચીએ. છોકરો છે કે, છોકરી એ- બઉ તૈથી સ્ટાર્ટ થાય છે કે, તમે છોકરો આવે તો પેંડા વેચો. અને છોકરી આવે તો જલેબી વેચો, આ અહીંથી જ ભેદભાવ સ્ટાર્ટ થાય છે. તો હુંતો, છોકરો આવે કે છોકરી- જેબી હોય, આપણે પેંડા જ ના વેચી એ, અને બીજી વસ્તુ એ છે- કે, છોકરો હંમેશા છે ને, અ કેવાય- કે- પત્નીનો થઇ જાય એમ, પણ દીકરી, ક્યારેય એવું નહી, દીકરી હંમેશા માતા પિતાનો સપોર્ટ માં રહે. દીકરી હંમે- માતા પિતા નો સંભાળ રાખે, એના સુખ દુખ માં આવીને ઉભી રહે. જયારે, છોકરો કેવું, લાઈફમાં બીઝી થઈ જાય, એક વાર જોબમાં- પછી, એ માતા પિતાને એટલો ટાઈમ આપી શકતો નથી. તેથી- જીવનમાં, દરેક માતા પિતા ઈચ્છે છે કે, મારે એક દીકરી હોય! કે, એનું કન કન્યાદાન કરે, પરણાઈને બીજે મોકલે. અને આનું, આનાથી વધારે, પુણ્યનું કામ એક માતા પિતા માટે સાચી વાત ને?
હા, એકદમ સાચ- કેહવાય છે ને, કે- પેલું શું કેય છે? કે સૌભાગ્યથી ઘરમાં દીકરી હોય! એટલે દીકરીને- લક્ષ્મી કહેવામાં આવે છે, તો જોકે છોકરીઓ જે હશે ને
અવાજ કપાય તમારો.
હલો
હા, બોલો.
અત્યારે દીકરી દીકરીનો
અવાજ ઘણો કપાય છે, હા બોલ લો
હવે આયો અવાજ?
અવાજ આયો હવે બોલો.
હા, તો અત્યારે તમે જો, આમ જોવા જાવ. તો દીકરી ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે, દીકરી હોય કે અ કોઈ પરણેલી સ્ત્રી આગળ અધિકાર છે, રમતો
અવાજ કપાય છે.
રમતોમાં પણ નામ રોશન કરે છે, હા છોકરા પણ કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ
હા, તમારી વાત સાચી છે, કે છોકરાઓને જેટલું અત્યારે તમે જોશો તો છોકરીઓ છોકરાઓને જેટલી છુટ છુટી મળે છે, તેટલી છુટી છોકરીઓને મળતી નથી, પછી અ છોકરાઓને બહાર ભણવા માટે મોકલે છે, પણ છોકરીઓને પેલા કેવું કેવાયકે, બહાર ભણવા માટે આમ મોકલતા નથી, પછી બધી બધી પાબંદીઓ, બધી પ્રતિબંધો, બધા છોકરીઓ પર મુકવામાં આવે છે, જે અસલમાં આવું હોવું ના જોઈએ, છોકરા છોકરી વચ્ચે કોઈ ભેદ હોવો ના જોઈએ. છોકરીને પણ ભણવાનો ગણવાનો અધિકાર છે, સાચી વાત ને
હા એકદમ સાચી વાત છે. અને કેહેવાય છે, ને કે આમ કે તમે કોઈના ઘરમાં છોકરી જન્મે તો એમ કેહેવામાં આવે છે, કે બાપનું પાછ પાછલા જનમ નું કોઈ કર્જ ના હોયને, કોઈ ધાર બાકી ના રહ્યો હોય ને, ત્યારે તેમના ઘરમાં લક્ષ્મી આવ અને આમ જોવા જાવ, તો હજુ પણ એવું માન માન્યતા છે. કે છોકરો પરિવાર નું જવાબદારી ઉઠાવે, અને છો છોકરી ઘરની સ, ઘર સંભાળે, પરંતુ આજના સમયમાં બંને કામ કરી શકે છે, અને બંને ઘરના તથા કારકિર્દીની જવાબદારી પહોચી શ, જવાબદારી એ પહોંચી શકે છે, ઘણા માતા પિતા, હવે દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ આ દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ આપે છે, આ બધું આ બધું સારી બાબત છે, હા, શિક્ષણની આ શિક્ષણથી આત્મવિશ્વાસ વધે છે અને સમાન તક મળે છે. તે બધા જઈ રહ્યા.
ક્યારેક છોકરીઓ એટલે ટીવી જોવાની અને દીકરાઓ વિશે પણ એવી માન્યતા હોય છે કે તેઓ અને લાગણી વ્યક્ત ન કરીશ નથી, આ પણ એક પ્રકારનો
છે. બસ, સાચી સાચી વાત છે તમારી અને છોકરીઓ કેવાય ને કે ઘરની લક્ષ્મી કેવાય છે. છોકરીઓ જો તમારા ઘરમાં ખુશ રહે ને તો તેનાથી ઘરમાં લક્ષ્મીનો સંચાર થાય છે. પછી અ આપડે મન દિરમાં પૂજવાની જો તમારે ઘરે લક્ષ્મી કોઈ દીકરી ઓય તેને પૂજો ને તો મંદિરમાં ભગવાન ને પૂજવાની. પણ આમ એવું કેય છે કે ભગવાન ને પૂજવાની પણ તમારે કઈ જરૂર ના પળે એમ સાચી વાત ને?
હા, એકદમ સાચી વાત છે. ખૂબ સુંદર વાત કહી તમે તો મે સમાનતા સમાન અને સહકાર થી સમાજ સમાજ ખૂબ
ખી બને છે એટલે ત મેં અવે છોકરીઓ અને છોકરા વચ્ચે કોઈ જ મતભેદ નઈ રાખવાનું અને છોક કરાઓ જેટલો જ હક આપવાનો. અને તમારી સાથે મને આ ચર્ચા કરીને ખૂબ આનંદ થયો અને તમારી પાસે મને ઘણું જાણવાનું મળ્યું, આભાર!
આભાર! આભાર!